હલો કેમ છે?
સુ કરે છે મજામાં?
હ મજા બસ બેઠી હતી તું કેહ
બસ જો હું પણ બેસી છું અને આજે તો અમારા ઘરની આજુ બાજુમાં વૃક્ષો એવું બધું વાયું તો મજા આઈ
હમ્મ, સારુ કેવાય વૃક્ષ વાવું તો બઉ જરૂરી છે આજ કેમ કે પર્યાવરણ ને બચાઉ પણ ખૂબ જરૂરી છે.
નિહા તારો અવાજ સરખો નથી આવતો
હલો હવે આવ્યો
હા હા બોલ બોલ
હું એમ કેતીતી કે ફર્યા તો સારું થયું અ ચારા લોકો કેવાય કે તારા આજુબાજુ ત્યાર વૃક્ષો રોપ્યા છે. આજકાલ પર્યાવરણની બચાવવાની બી ખૂબ જરૂર છે.
હા અરે કારણ કે અહિયાં અમારી આજુબાજુમાં બહું બધી બિલ્ડિંગ બની ગઈ તો ઘણા વૃક્ષોને નુકસાન પણ થયું તું તો બધાએ ભેગા થઈને વિચાર્યું કે આજે આપણે ફરીથી જેટલા વૃક્ષોને આપડે વગાડ્યા હતા તેટલા ને તેટલા ફરી કરી. તો વધારે ભેગા થઈને વૃક્ષો વાયા.
બરાબર અમારે તને ખબર છે, અમારી શાળામાં તો વૃક્ષારોપણ નું અ વૃક્ષારોપણ માટે ક અ કેટલું ઉજવાય છે.
હા બરાબર સારું અમારે ત્યાં પણ ઉજવાતું તું. કે બધા બાળકોને લઈ જાય અને વૃક્ષો રોપાવે એક એક કારણ કે એટલા બધા બાળકો હોય જે એક વૃક્ષ રોપાય પણ કેટલા બધા વૃક્ષ થાય.
હા એજ એટલે એ એક દિવસ અમે અ અમારી શાળામાં એવું હોય કે બધા બધા છોકરાઓ ઘરેથી એક એક અ એક એક વૃક્ષ લઈને આવે. અને અમારે ત્યાં આખા અ અમારી શાળામાં આખી જગ્યા હતી. ત્યાં અમે એક કરીને રોપીએ એમાં પાણી નાખીએ એને ખૂ બે એના બધું કરીએ.
હા સાચું કહ્યું, કારણ કે વધતા જેમ જેમ પ્રદુષણ વધતુ જાય છે ને એને કારણે હવા, પાણી અને જમીન બધું જ પ્રદુષિત થાય છે. તો જેટલા વૃક્ષોને બધું હોય. તો આપણને એટલું સારું રહે.
હા સાચી વાત અને તેના કારણે તો એક પ્રકારનો રોગો પેણ વધે છે. જ્યાં આપણે વૃક્ષો નથી ઉગાડતા અને ત્યાં
હા પર્યાવરણ ને શ્ર સ્વચ્છ રાખવામાં આવે ને એ વૃક્ષો નું વૃક્ષોનું સૌથી મોટું યોગદાન છે.
હા આપડે વૃક્ષને તો અને પર્યાવરણને તો સ્વચ્છ બનાવું તે આપડી આજુબાજુના જે કઈ બી અત્યારે વરસાદમાં તો બહુ જ વધારે જયારે વરસાદ આવે ત્યારે તો બહુ વધારે પડતો જ આપડે પર્યાવરણ ને સ્વચ્છ બનાવવું પડે, કેમકે વધુ આમ આ પાણી જયારે વરસાદ આવે ત્યારે ઘણું બધું નુકસાન થઇ જતું હોય છે. જે વૃક્ષો છે એને બી નુકસાન થતા હોય છે.
હા બિલકુલ આપણને ઓક્સિજન પણ આપે વૃક્ષો અને કાર્બન ડાયોક્સાઇડને શોષી લે. અને વાત ને ઠંડુ રાખે એટલે વૃક્ષો તો જરૂરી જ છે. એટલે હું તો માનું ને કે દર વર્ષે વૃક્ષારોપણ ના કાર્યક્રમો તો બધી યોજાવા જોઈએ. તેના કારણે ઘણા બધા વૃક્ષો નો વિકાસ થાય.
હ પણ પરંતુ ખાલી, માત્ર વૃક્ષો વાવવા અ વાવવાથી કામ નથી ચાલતું. તેને સંભાળ બી રાખવી એટલી જ જરૂરી છે. એને ખાલી રોપી દેવું, એજ આપડું કામ નથી. એને સાચવવું બી એક માનુષ છે નું કામ છે.
સાચી વાત હા ઘણા લોકો તો ફોટા પાડીને વૃક્ષો વાવે છે. અને પછી તેની કાળજી નથી લેતા એ તો ખાલી ફોટા પાડવા માટે વૃક્ષો વાવતા હોય, પછી તેનું ધ્યાન કઈ ના રાખે. અને પછી એ વૃક્ષ કઈ, કામનું ના થાય.
હા આપણે દરેક વ્યક્તિ જો એક, આપણા આપણા આપડા દુનિયામા એ એટલા બધા લોકો છે. કે દરેક વ્યક્તિ જો એક એક એક એક વર્ષમાં એક એક, વૃક્ષ વાવે ને તો તેનું એટલું મોટું અને, અને એટલું મોટું કરે ને. તો આપણા ઘણા દેશમાં હરિયાળી બી વધી જાય છે.
હા સાચી વાત તારી અને હું તો એવું કઉ. કે જેમ જેમ આપડે વૃક્ષોનું ધ્યાન રાખીએ પ્રદુષણ ઓછું કરવાનું વિચારીએ. તેમ તેમ છે ને સ્વચ્છતાનું બી એટલું ધ્યાન રાખવું જોઈએ. અને પ્લાસ્ટિક નો પણ ઓછો જ ઉપયોગ કરવો જોઈએ.
હા અને તેના બદલે તો આપણે કા કા કાપડથી થેલી બનાવી જોઈએ. કા તો અ કાગળની થેલી હોય એ વાપરવી જોઈએ. જેનાથી આપણે આજુબાજુ, કઈ નુકસાન ના થાય, કારમ કે પ્લાસ્ટિક તો એક વાર જો. આપ લઈયએ ને તો એ પ્લાસ્ટિક બગડતું નથી. અને બીજી બધી વસ્તુ ને અંદુ બગાડી નાખે છે.
હા સાચી વાત અને અને પ્લાસ્ટિક જેવી વસ્તુઓ છે. ને ગાય ના મોડામાં જાય. ખાવામાં આવી જાય. કે પછી એ ગટર માં જાય. કે જ્યાં બી પ્લાસ્ટિક જાય, ત્યાં તકલીફ થાય જ, એટલે પ્લાસ્ટિક નો ઉપયોગ જેટલો ઓછો કરે ને તેટલું આપણા માટે સારું છે. અને જોડે જોડે તો પાણીનો બગાડ પણ ના જ કરવો જુએ કારણ કે પાણીનો બગાડ ની કરીએ, તો ઘણા બધા આપણને ફાયદા થશે.
હ, આ હું તો કવ આપળે વરસાદની જે, પાણી છે ને એનું બી સંગ્રહ કરવો જોઈએ, તો આપળે વિભિષ્યમાં, ભવિષ્યમાં આપળે જે પાણીની સમસ્યા હોય તો એ ઓછી થઈ શકે.
હા, હું તો માનું જ છું હ કે પાણી નો સંગ્રહ કરવો જોઈએ પાણી તો બચાય ને પણ વાપ કરવું જ જોઈએ, વરસાદી પાણીન સંગ્રહ કરવાથી, ઘણું બધું આપળુ ઘરનું પાણી બચેને સારો ઉપયોગ થાય.
હ, અને વીજળી ની બચત, પણ પર્યાવરણ માટે ખુબ જ મહત્વની છે આપળે જો પર્યાવરણને, પર્યાવરણને આપળે સ્વસ્તઃ અ સ્વચ્છ ને એવી રાખીશું તો આપળે આપળા ઘરમાં અ વીજળી નો બી ઓ ઓછો અ ઉપયોગ થાય.
હા, બરાબર કયું હો તે અને જરૂર ના હોય ત્યાં સુધી પંખા, લાઈટ કે અન્ય, જેટલી બી ઇલેક્ટ્રોનિક વસ્તુ છે ને, એનો બી ઓછો ઉપયોગ કરવો જોઈએ તો તેનાથી વીજળી બચી શકે, અને, જેને જેને જરૂર છે તેને મળી રહે.
હ, અને હરેક નાગરીને જા અ નાગરિકોને જા ગ્રુત રેવું જોઈએ આ બાબતે, આપળે કોલેજ અને સ્કૂલો દ્વારા પણ આ પર્યાવરણ અંગે કઈક, જાગૃતિ લાવવા માટે લોકોને કઈક કેવું જોઈએ. એ એવું કઈક ભણાવું જોઈએ શિક્ષકોએ જેનાથી. લોકો પ્રેરિત થાય અને આજુબાજુનાં બી, લોકોને પ્રેરિત કરકે હા તો તમે ત અ વૃક્ષ રોપો અને, સ્વચ્છ બનાવ.
હા, બાળકોને તો સે નાન પનથી જ પરિવાર નું મહત્વ શીખવાડવું જોઈએ તો ભવિષ્યમાં વધુ સારું બને, જો બાળક કોને ખબર જ નથી હોતી કે, વૃક્ષોને વાવવા જોઈએ, પાણી નો બચાવ, વીજળી નો બચાવ, પ્રદુષણને ઓછું કરવું જોઈએ આ બધી વસ્તુ તો બાળકોને ખબર જ ના હોય તો એ ભવિષ્યમાં કઈ કરવાના નથી અને આમને આમ થતું રહે. તો તેમની તેમને જ તકલીફ પડે, તો બાળકો માટે આની શિક્ષા જરૂરી છે.
હા સાચી વાત છે, અને તને ખબર કે સરકારે તો આના, અનેક અભ્યાસ પણ ચલાવે છે.
પરંતુ સરકાર સાથે લોકોનો સહયોગ પણ જરૂરી જ છે ને.
હા ઈઓ અ સરકાર બધું જ કરે છે આપળા માટે તો લોકો એ બી, સહકાર અ સરકાર જોડે એ લોકોની બી મદદ કરવી જોઈએ થોડી આપળે પણ, કચરો રસ્તા પર નાખવો ના જોઈએ, અ એ એક, એ લોકોની જવાબદારી છે કે એ લોકા, સરકાર ના અભિયાન માં કેવી રીતે એમનો સાથ દે.
હા, હું પણ એવું માનું છું, કે જેટલું આપળા માટે સરકાર ને બધું કરી રઈ છે, જેટલી આપને સગવડ પૂરી, પાડી રઈ છે, તેનો આપળે સદ ઉપપયોગ કરીને તમને એટલો ને એટલો સપોર્ટ કરવો જોઈએ. જેમ કે હવે તો ઘરે પણ સૂકો કચરો ને ભીનો કચરો અલગ રાખવાની, એક ગાડી પણ આવે છે કે હા તમે આવી તે જે અલગ અલગ કચરો નાખો તો, જયારે કોઈ વસ્તુ એવી હોય તો પ્રાણીઓના મોઢામાં ના જાય અને એમને પણ નુકસાન ના થાય. તો હું એવું માનું કે સરકાર સાથે સાથે આપણે પણ એવું રહેવું જોઈએ અને સૂકો અને ભીનો કચરો તો અલગ રાખવાની ટેવું પાડવી જ જોઈએ.
હમ સાચી વાત કઈ આજ કલ તો આ કચરા લેવા માળ આવે. એવી એવી રીતે એવા ડબ્બા લઈને આવે છે કે તેના સૂકા અને ભીના કચરા અલગ કલર ના ડબ્બામાં નાખી શકે. પણ પરંતુ આ આપણા આપણા દેશ નાગરિકો એવા છે તો ક્યારે બી સમજતા નથી એ જેમ ફાવે એમ નાખી દે છે એ બધું એકમાં જ નાખી દે એટલે જેનાથી અ એ આપણેે એમાં મદદ તો નથી કરતા અને હું તો કહું.
હમ્મ.
કે આપડે છે ને સાયકલ ને એ બધું વધારે ઉપયોગ કરવો જોઈએ જેથી આપણને પ્રદુષણ ઓછું થાય. અને વૃક્ષોને જો એટલું નુકસાન ના થાય.
હા સાધન અને સાધન અને એ બધી વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ. આપ ઓછો કરવો જોઈએ બને ત્યાં સુધી પણ જો સાયકલ એ બધી વસ્તુનો આપણેે ઉપયોગ કરીએ. તો પેટ્રોલ છે હવાનું પ્રદુષણ છે એ બધું ઓછું વપરાય અને આપણને બધી સગવડ મળી રહે.
હા અને આપને તો તો બીજા કરતા આપણને પ્રકૃતિ કેટલું બધું ઘણું બધું આપે છે.
હા તેથી પ્રકૃતિનું પણ એટલું જ સંરક્ષણ કરવું જોઈએ એ આપણી જવાબદારી છે.
હા અને આવ આવનારી જે પેઢી છે એના માટે પણ આપણે સ્વચ્છ અને હરિયાળી નું પર્યાવરણ છોડવું છોડીને જવું પડે.
હા નાની નાની અને સારી ટેવો આપણને. આપણામાં મોટો ફેરફાર લાવી દે છે એટલે હું તો આજથી જ નક્કી કરું છું. કે દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષો આવીશ અને પ્લાસ્ટિકનો પણ ઓછો ઉપયોગ કરીશ ને બીજા પણ બીજાને બીજા નાગરિકોને પણ જાગૃત બનાવીશ જેકે દરેક વ્યક્તિને પોતાની ફરજ સમજી જ શકે છે ને આપણા પરિવાર--આ કે આપણા પર્યાવરણ ને ફરીથી સ્વચ્છ ને સુંદર બની શકાય.
હમ્મ એકદમ સાચું તો આ બધું કરવું જ જોઈએ. હું બી આજથી નિર્ણય લઉં છું કે આપડ દર વર્ષે હું એક વૃક્ષ તો વાવીશ. હું મારા શાળા એ જઈ ને વાવીશ પણ ક્યાંક ને ક્યાંક તો વાવીશ.
હા અને આપડે સૌને સંદેશ પણ આપીએ ભેગા થઈને કે વૃક્ષો વાવો પર્યાવરણ પચાવો અને પૃથ્વીની હરિયાળી બનાવો.
હમ્મ આ સંદેશ તો આવે છે આપડે બધાને આ સંદેશ તો આપણેે જણાવશું.
હા અને તું પણ બધાને સમજાવજે કે પર્યાવરણ નું રક્ષણ કરે પ્રદુષણ ઓછું ફેલાવે પ્લાસ્ટિકની કોથળીનો આછો ઉપયોગ કરે પાણીની વીજળીનો પણ સાથે સાથે બચાવ કરે.
સાચી વાત ખુબ જ સુંદર વાત કઈ કર આજનો આપણે સંવાદ અહીયાં જ પૂરો પૂર્ણ કરીએ.
હા સારું સારું હા ચાલ તું પછી મને ફોન કરજે.
હા જરૂર થી મારે કોઈ માહિતી થતું હશે તો તમે ફોન કરો.
હા સારું સારું બાય.
હા બાયે.